હલો.
હા.
હલો.
બોલો બહેન, હેલો.
છે મારો?
હા, મારો. તો તમારો અવાજ તમને આવે છે?
નિા
હા.
મારે મારે છે ને, એક
શટ બોલો
લગ્ન પ્રસંગ બધા એમ કે છે કે, ઓનલાઈન તમે તમે ખબર છે, પણ મને સમજાતું નથી કે. મં પહેલા જેમ કરતા હતા કે. ચાલીને ટ્રાય કરીએ, અને પછી આવતા તો આટલા વર્ષોથી ઈજ અ પદ તો મને તો એજ બહુ ફાવે. પણ જેને મને એમ કે કીધુ, ના ના. આજકાલ તો ડિઝાઇન પણ મળે છે. ઘણા બધા કે જેમાં તમે ઘરે મ મંગાવી લેવું, પછી ન બોલતા કે મને ના ગમે. મેં તો તમને તો શું લાગે, ખરીદી દુકાનોમાં જઈને કરવી જોઈએ?
લગ્ન ક્યારે છે? હજુ કેટલા? કેટલા મહિના?
હા, તો બે મહિના એટલે તો તમેં એક એટલે ચેક કરી શકો છો, ઓનલાઈન? તો એમ સાચી વાત છે, કેમ કે બહુ બધા છે, આપણી પાસે એમાં કલાઈન, પૈસા બધી રમણ મળી શકે છે‌. તો તમે એ લઈ શકો છો, તમને જે અમે એને ટ્રાય કરવાનું. રીટન પોલિસી બધાની હોય છે, તો પાછું આપી શકો‌. શકો છો, મે નહીં ફાવ્યું તો. એક્સચેન્જ તો બે વખત એવું કરો. તો આગળ કન્ટિન્યુ કરી શકો નહીં. કરવું હોય છે જ એ તો કશે જવા મારે નથી, એ આપણને હવે આટલા વર્ષથી. આપણેે જતા હોઈએ છીએ, આ બધી તૈયારી કરતા. હોય છે, આ મોટા મોટા પ્રસંગ છે. તો આપણેને વસ્તુ આપણને પીક થાય છે, લઈએે તો જરા આપણે સારું પડે. એક આપડે ઘડી ઘરે પાછું જોવાની છે, ઓનલાઈનમાં હવે આપણે માપ ઓછું પાછી, એના માટે તમારે રિટર્ન કરું. હું છે, હું તમારે કરવું પડે. એના માટે, તો હવે તમારી પાસે તો હજુ બે ઓપ્શન બંને ટ્રાય એ કરી શકું મંગાવીને જોવું કે એવું લાગે છે. છે ફિટિંગ આપણને સારું દેખાય છે, કે ટ્રાયું હોય તો પછી તે એની સામાં જઈને શોપિંગ તો આપડે કરી દુકાનો તો આજકાલ હવે ખુ ખલી જો હોય હતું એટલે આપડે એ ઓપ્શન તો આપણી વખત પણ નવું ટ્રાય કરવામાં શું વાંધો ના મળે એના કરતા તમને ઓનલા લાઈન તો મળી શકે છે મેં પણ ટ્રાય કર કર્યું છે તો તમે દુકાન માં જો દસ વસ્તુ જો જોતા હોય તો જોવા મળે તો તમારી પાસે પછી ઓપ્શન વધારે છે. તું મને લાગ નથી લગ્ન ની ચોપ્યા મો ટા પણ ટ્રાય કરવામાં આંધોનાર ઓપ્શન્સ મળે છે, અને ફેસિલિટી શું કરવાનું ટ્રાય કરવાનું એક વખત એ તો ઓપ્શન આપણી પાસે છે તો એવો ટ્રાય કરી શકો છો, તમે એવું મને લાગે પણ કજો કેવો છે, તમારો એક્સપિરિયન્સ અમારે જોઈતું હોય, તો પછી અમે પણ એવું કે છે, એક વખત
મેં આમ તો કોઈ દિવસ ઓનલાન શોપિંગ કરીને કે મારા બાબા એ જયારે એક વખત હું નાની બીજી વસ્તુ હતી એ. લગ્ન પણ એમાં એવું થયું હતું કે. જે લતું જ મટીરિયલ આવી ગયું હતું. અને જે આપણ હતું અને પેલા એ લોકો લખ્યું હતું પણ પછી જયારે રિટર્ન કરવા ગયા અને ત્યા્યારે કોઈ રિટર્ન માટે પિકઅપ કરવાનું આવ્ અને પછ એને કોલ કરીને પૂછીએ કે ભાઈ લાતલા કરીને આખરે અમને એ માથે થાય છે કે લગ્ન ના કપડાંઓ આપડણે આટલા ભારી કપડા આમાં હું દિવસ નાખું પાછી ન ફાવ્યું કે એ થયું પાણીમાં જાય એટલે મારુ મન થોડું થ ખરીદી માટે આ વિકલ્પ પસંદ કારણ કે એમાં કેવું છે. કપડાનું તો એવું હોય કે આપડણે બહાર દુકાનોમાં એમાં વિચાર એટલે કેવા ને કે બંને માંથી એક બાજુ એવું લાગે છે કારણ કે અહિયાં પણ હવે બહાર જો હું જાઉં છું તો મારે આખો આખો દિવસ થવાનું આવા જવાના ખર્ચ જાવ જો ફરીને ગમ્યું તો ઠીક છે ન બધા જ પૈસા વ્યર્થ જાય. બને બાજુ છે એટલે થોડો મને મૂજવ વાળો થાય શું કે. ભલે સાચી છે, પણ પણ વિકલ્પ સાચો છે, કે પેલા હું એકાદ વું કે કદાચ એ જામી જાય બસ વધી જશે અને મને એમ લાગશે કે ના ના ચાલુ રાખવી જોઈએ તો તું પણ એમ લઈશ પણ દુકાનોમાં જઈને લેવામાં તો સમ સમયનો બી બગાડ થાય છે આ તો ફક્ત મારો સમા પસંદગી કરવાની રહેશે મારે શું ને બીજું કઈક એમાં એવું પણ હોય છે જેને કે છેમાં પોતપોતાના અનુભવો લખ્યા હો હ શું કે એ શું હોય છે કે મને ઘણા લોકો એમને ખરીદી કર્યા હોય ને એના અનુભવો વાંચવા અને ક્યાંથી ખબર પડે આપણને
બહુ સારો સવાલ છે તમારો કેમ કે આના હવે મેં સમજો કઈ ઓનલાન ઓડ અને મારા એક્સપિરયન્સ મારો શું. શું છેનું આપડે નીચે રિવ્યુઝ માં લખવાની. હોય છે અનુભવ નથી સારો વસ્તુ કેવી બ વિષય છે કે અલગ છે કઈ તો એ બધું તો જો પછી આપડે વા આ દસ જો રિવ્યુ કા તો લોકોને જોભ અભિપ્રાય આપ અંદાજ બાંધી શકીએ કેમ કે જો. તો હવે વેચવી છે તો ફોટો ને. જે વોટોને બધું બહુ સરસ જ બતાવે છે. છે લોકો સુંદર દેખાય છે. પહેરી પણ બહ વખત. વખત એવું જ અલગ ફોટો અને ઘરમાં જે વસ્તુ ઓ આવે છે એ એમાં ઓછો નીચો કાઈ. કઈ ફરક રિવ્યુઝ વાંચો તો તમને જરા. અંદાજવે આ જે વસ્તુ વાપરી છે તો કે. એ આવી એવી છે કે કઈ તો એ. ના પણ કઈ શકો છો કે આપડે. હું તમને સજેસ્ટ કરીશ કે.
મ છે એમને ઓન લઈન ઓર્ડર તો તમે એ લોકો. ના અ ક તો અમુ પ્લાટફર્મ નુ. પથી તમારો તમારો અનુભવ તો શું હતો એવું કરો ને તો એવું તમને વધારે રિવ્યુઝ લોકો સારા આપે. આપે છે એ વખત સારો અને સાચો. હોય છે ખોટું હોઈ શકે છે એવું કાઈ. બઉુ જરૂર લખી જે બધું છે એવું બધું. કર્યું છે ઓલરેડી હવે અમુક. હું ક ક કોઈએ વાપરી છે એના પરથી વસ્તુ. મંગાવી પૂછો ને અને પર્સનલ એ વસ્તુ. જોવું તો રહેેવું મને લાગે છે. એટલે તમે પણ ઘાઘરા ચોલી છે. ત્યાં તો આપણે સાડી અને. બ્લાઉ ખાલી રેડીમેડ બ્લાઉઝ પણ. મળે છે મળે છે બહુ જાત જાતની વસ્તુ. તુ બધી જ તમે તમારા માપ નહી તમારે. ન એટલે જે જોઈતી હોય એ. તમે મંગ અને પછી એના પરથી. થી એસ પણ થશે તમારો તમારો. પોતાનો અને જો સારી વેબસાઇટ. ટ હોય રખાતા ધંધામાં વ્યવસ્થિત કામ કર. તા હો એક્સચેન્જ એ બધાનો કાંઈ પ્રોબ્લેમ નથી. આવ તો કાદ વખત તમારા ફ્રેન્ડ ને પૂછી. જોઈ શકો એ વાપરી છે ઓલરેડી અને. અને બીજી કઈ રીસ નવું ન. વુ શોધવા વાપર્યું છે એના પર તમે કામ. કરી શકો અને એમથી કોઈ વસ્તુ તમે પેલા મંગાવ. હો બધુંવું નહી મંગાવતા. સાદા છે કા તો એક નાની સાદી જ્વેલર રી પણ છે બધું જ મળે છે. એટલે કરીને પછી તમે તમારો અભિપ્રાય છે કેવું છે અને પછી બાકી તો. હ તમારી છું આવું એક બે ટ્રાયલ પછી. પણ કે એક દિવસ રજા લઈનેે કે આ તો. સંડેથી આપડે દુકાન માં જઈને દુ દુકાનમાં વસ્તુ છે તો તમે વ્યવસ્થિત બધું ચેક કરીને પછી તમે લઈ શકો છો એટલે તમત્રી નું છે અને કઈ આગળ જઈને સમજો કઈ પ્રોબ્લેમ છે તો દુકાન માં મેડી શકો છો કેમ એ લોકો તો ઓનલાઈન જ એટલે લોકો તો ત્યાં અવેલેબલ છે જ અનુસ રાખવા માટે આ બધું એક્સચેન્ બધું પ્રોબ્લેમ નથી તમને ત્યા તમે છે એવું મને લાગે છે
પછી તમારી વાતો હ મને લાગે છે કે તમ મારા અભિને થોડી નાની નાની વસ્તુઓ ઓનલાઇન ખરણ કે એક તો આપણને વિકલ્પો તો ઘણા બધા સમયે આપડો જયારે આપણી પાસે તે નવનીત મોબાઈઇલ ખોલીને પસંદગી કરી છે કે આપ આપણા વ્યવહાર હોય કે આપણા રોજ દા શેડલામાંથી રજા લઈને બી જવાની જરૂરત નથી પટેલું આમ કેવા ને કે સોના પર સુહાગા જેવા એટલે કે પેલા જે લોકો એ ત્યાં અનુભવ હોય એ આપણને ખરીદી કરવામાં જો આમાં ઓનલાઇન શપિંગમાં કા હોય તો એક વખત માટે પોતાની કે આટલા વર્ષોથી આપણી જે પદ્ પદ્ધતિ છે અમુક બદલાવને આપણે આપ જગ્યા આપીએ તો મને લાગે છે જે કે કઈક કક બહુ વધારે એમાં કઈ ખર્ચો જોકે પૈસા નાની મોટી વસ્તુ તમે જેમ કીધું કે તે આપડે એમ નાખી શકાય અને જો લાગે કે બધું યોગ જગ્યા ચાલી એ આગળ વધી શકાય અને કદાચ એ એ કરતા કડી જશે કેવી રીતે ઓનલાઈન શોપ શોપિંગ કર બદલ અને તમારી આટલો બધો તમે
હમ્મ
સારો મને તમારો ખુબ ખુબ આભાર ઘણી બધીને ભલે ત્યારે આવજો
જોવા મળી અનુભવ હશે હું તમને ચોક્કસ જ
હા હા હા ના જીસ